હલો, હા એકદમ સારી આવી રહ્યો છે. કેમ છો તમે આજકાલ? મજામાં છોને?
હા એકદમ મજામાં શું કરી રહ્યા છો તમે હાલમાં?
હાલમાં તો કઈ નને હું બેઠો છું આરામ થી એટલે કે આજે રજા છે જોબ પર નાહી ગયો અને, એ તમારી યાદ આવી ગઈ જેમ કે શાળાઓમાં આપડણે કેટલી મજા કરતા હતા જેમ શાળાઓનો બધો અનુભવો બધો એમની બધી યાદો આવી ગઈ જેથી કરીને તમને હું ફોન કર્યો કે આપણે શાળાઓમાં કેટલી બધી મજા કરતા હતા. તમને યાદ આવે છે કે નહી આવે છે?
આપડણે ખુબ જ ધમલ કરતા હતા અને બધમાં પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ પણ કરતા હતા આપડ સાથે મળીને ક્રિકેટમાં પણ રમ્યા હતા તમને યાદ છે આપણે ક્રિકેટમાં શું શું ધમલ કર્યા હતા અને આપણે, આપણે ઘણા રન તમે માર્યા હતા અનેને આપણે ક્રિકેટમાં જીતી પણ ગયા હતા અને ખૂબ જ મજા આવી હતી. છ કે સાત ટીમ હતી, તમને યાદ છે?
હા એ તો યાર હોવાનું જ કે નહી કારણ કે આપણે આપડી શાળાની ક્રિકેટ ખુબ સારી હતી, અને તેમાં આપણે બધા જ બધા જ ખેલાડીઓનો સરથસ કરી આપણે ટુર્નામેન્ટ જીત્યા હતા, કારણકે ટુર્નામેન્ટ જીતવી એ કોઈ એક પર ડિપેન્ડ હોતો નથી. ટુર્નામેન્ટ જીતવી એટલે બધા ટીમવર્ક હોવી ખુબ જરૂરી છે, આથી આપણે શાળાનો એ અનુભવ તો મારા જીવનનો ખૂબ યાદગાર અને, ખૂબ મજાનો યા હતો, અને એજ પ્રમાણે તમારી સાથે હું ઘણી વાર આપડા બધા વિવિધ કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો અને ખૂબ આપણે શાળાઓના જીવન દરમિયાન આપણે ઘણા બધા અનુભવો કર્યા અને એવી બધી, યાદગીરી કરી હતી જેથી કરીને આપણો આમ સબંધ પણ, સારા હતા અને તે સમયે આપણે ખુબ સારી ફ્રેન્ડશીપ કરેલી હતી એ તો બરાબરને તમને યાદ છે ને બધું?
હા એ તો યાદ છે ને આપડણે ખુબ જ મજા કરી લ અને આપડણે છેલ્લો દિવસ જેમ કે એન્યુઅલ દિવસ ના દે આપણે જયારે, નાટક કર્યું હતું ત્યારે પણ કેટલી મજા આવી હતી નાટકમાં આપણે જે આપણું જે, નાટક હતું તે ખુબ જ સારું હતું આપડણે દરિયાઈમાં લોકો કેવી રીતના આપણે સફર કરે છે. અને ઘણું બધું નાટક આપણે આપણે એ બાબા ટંગે નાટક કર્યું હતું અને બાળકો જે હતા, તેમને આપણા નાટક પરથી ઘણું બધું શીખવા પણ મળ્યું હતું, અને આપણને જે નાટકો હત એના બદલ મોટા જે અધિકારીઓ આવેલા હતા, એમના તરફથી ટ્રોફી અને સન્માન પણ આપવામાં આવ્યું હતું આપડા સન્માન માટે અલગથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને આપણે જે નાટક કર્યું હતું એ બધાના બધા જે વ્યક્તિઓ હતા તેમના માટે, એટલે કે શું કઈ આમ ગૌરવ ની વાત ગણાય છે એ લોકોના માટે કે આ બાળકો પણ આવું નાટક કરી શકે છે, તમને યાદ છે કે આપણે નાટકમાં વિભાગ બજાવ હતું તેમાં શું શું કરેલું?
હા હમને યાદ છે આપે પેલા જે પ્રાઈમેરી ભણતા એકથી આઠ ધોરણમાં, ત્યારે આપણને ઘણી બધી બાબતોમાં કે શિક્ષકો આપણને કતા કે તમે નાટકોમાં ભાગ લેવો, ને શિક્ષકો આપને સારી રીતે શીખતા હતા, ત્યારે અમુક નાટક મને યાદ છે જ આપણે એમ આપણે મેં કઈ, એવો બાવો બન્યો હતો અનેને તમે કઈ એવું કઈ રોલ કર્યો હતો તેથી ત્યારે આપણે, ખુબ હસ્યા પણ હતા નાટક કરતા કરતા, કારણ કે ત્યારે નાના હતા અને ત્યારે આપણે એ બાબત તો એટલે હસી મસીને કરતા હતા અને ત્યારે, બધા શિક્ષકો પણ ખૂબ એમને નાટક ગમ્યું હતું અને ત્યારે આપણને, એ નાટક પ્રત્યે ખુબ સારો આપણને પુરસ્કાર પણ મળ્યો હતો અને બધા બાળકોને બહુ ગમ્યું હતું.
હા તમારી વાત એકદમ સચી છે અને અમને મને હજુ પણ એક કિસ્સો યાદ છે કે આપડે શું પેલા નાના હાટથી સાંજે આપડે જે ગ્રાઉન્ડ પર આપડણે ક્રિકેટ રમી છીએ એટલે કે સ્કૂલ ના ગ્રાન્ડ પર ન ઘરે જે ગ્રાઉન્ડ છે ત્યાં તો આપડે બેક બહાર નાખીને દિવાલ કડીને આપણે ભાગી જતા હતા સ્કૂલ માંથી. કારણ કે આપણને વહેલું જાયને ક્રિકેટ રમવાનું હતું, તો એવું કેટલી વાર આપણે કર્યું હતું પણ પકડાયા નહી હતા, ત્યારે જે સ્કૂલ ના મોનિટર હતો ત્યારે એક વખત એમણે સ્કૂલના પ્રિન્સિપલને વાત કરી હતી આપણને ર એટલે કે નાતાતા પકડી પડ્યો હતું, અને આપણને ખૂબ જ દા પડી હતી અને ઘરના પેરેન્ટને પણ બોલાવ્યા હતા મીટંગમાં, અને એમની સામે પણ આપણને કહ્યું હતું અને પેરેન્ટ્સ લોકોને પણ નહી ખબર હતું તો એ લોકો એ પણ અમને ખુબ જ વળ્યા હતા તમને યાદ છે આપણે સ્કૂલ માંથી ભાગી જતા હતા ત્યારે શું મજા કરતા વાડી બેસી લઈને કેરી લેવું ખાતા તમને યાદ છે?
હા એ એ બધી વાત તો યારે જ છે કારણ કે આપણે જો તમે કીધું છે એ પ્રમાણે, કારણ કે આપણે પેલા સ્કૂલમાં જતા અને ત્યાં સ્ટ સ્ટેટ જોવા હતો ત્યાંણે ક્રિકેટ રમતા હતા અંડર હડ, ત કેટલી મજા આવતી હતી કારણ કે ત્યારે આપણે, આપડણે તો નાના હતા પાંચ પાંચમા ધોરણ ભણતા હતા પરંતુ આપણે આઠમા ધોરણ વાળા, વિદ્યાર્થીઓને પણ આપણે હરાવી દીધા હતા કારણ કે આપણા આપ ત્યારે ટીમ બહ સારી હતી અને આપડા બધા જ, ભાઈઓ એટલે કે આપડા ફ્રેન્ડોને ખુબ ક્રિકેટ ગમતી. ખુબ સારા રમતા હતા અને આવા કોઈ વાર આપે પકડ્યા પણ જતા ત્યારે આપણને ઓફિસમાં બોલાવતા હતા જાણ કે પ્રિન્સિપલ એલે પ્રિન્સપલ ટાઈમ આવ ત્યારે આવવા એટલે જ્યારે આવતો ત્યારે આપણેે ભાગી જતા અને ત્યારે આપણને જોઈ પણ પડતા ત્યારે ઓફિસ બોલાવતા, અને આપણને એજ કે બધી સા સમજાવે છે સૂચના, અને એજ બધી આ વાત પણ આપણા માતા પિતાને કહે છે તેમને પણ શાળામાં બ બોલાવે છે, પનિશમેન્ટ કરતા એ વાતને ખુબ યાદ છે. આપડા સ્કૂલ ના પછડી તમને ખબર હશે કે આવી વાડીઓ છે જેને તેમાં, ઉનાળામાં કેરી બો લાગે છે ને તે આપણે તોડીને ખાતા અને એ મજા તો ખુબ અલગ જ હતી ને.
હા એ તો એ વાત તો સારી છે અને ખુબ જ મજા પણ કેતા અને લોકની વાડીમાંથી જે કેરી તોડીને ખાવાની હતી તેની કોઈ મજા પણ એકદમ અલગ જ હતી અને મને હજુ પણ યાદ છે કે આપડ બાળકો હતા ત્યારે દરરોજ જે આપડા જ કે એક થી આઠમાં હતા ત્યારે જે ટિફિન આવતો હતો. જે ડબ્બો આવતો હતો તે એમાં ખાવાની ખૂબ જ મજા આવતી હતી અને દરરોજના અલગ અલગ શાક આવતું હતું જેમ કે કોઈ ડાડે શાક પુરી આવતું હતું તો કોઈ ડાડે ઢોકળી ખાવા માટે આવતી હો હતી, કોઈ વાર ખીચડી ખાવા માટે આવતી હતી અને મને પણ હજુ હજુ પણ યાદ છે કે જે શનિવારની જે ખીચડી આવતી હતી એ બધા ખીડી કરતા અલગ હતી ખબર નહ એવું તો ખીચડી માં શું હતું કે આપડે શનિવાર એટલે હનુમાના દિવસ હતો હનુમાન દાદા એ પેલું આશીર્વાદ થી બનાવી છે કે કેમ પણ એજ ખીચડી ખાઈ લ તો શ મજા આવતી એ મસ્ત લાગતી અને એનો ટેસ્ટ આજ સુધી મે બીજ જોયો પણ નથી, અને મને ખીચડી તો જયારે અમે શનિવારે કેવું ખીચડી ઘર બનાવે છે, ત્યારે શાળાની જે ખીચડી હતી તે ખુબ જ યાદ આવે છે, અમે બાળકો હતા ત્યારે ખીચડી ઉપર જે જલજીરા અને એવું બધું લાવીને લાગતા હતા અને એ ખાવાની જે મજા હતી, તે કઈ અલગ જ હતી તો અમે શું કરતા તમારે ત્યાં જે સ્કૂલ છે તેમાં ટિફિન એવું લાવતા તમે ત્યાં?
હા તો લાવતા જ ને તો અને સ્કૂલ માં પણ ખુબ મજા કરતા, આપ ત જણાવ્યા પ્રમાણે એક થી આઠમાં આપણે એટલે એક થી ક્યા આપ આઠ સુધી ખુબ મજા કરી હતી, પછી આપ સ્કૂલ બદલાઈ ગઈ હતી તે સ્કૂલમાં આપણે, તમે બીજી સ્કૂલ માં જતા હું બીજી સ્કૂલમાં જતા. પણ આપણે એકથી હાથમાં જે આપણે કરતા સાથે બેસીને જમતા અને સાથે બેસીને ઘણા બધા લોકો સાથે ઘણા બધા આપડા ફ્રેન્ડ લોકો સાથે બધાનું જ ટિફિન શેર કરતા અને જમતા અને સ તેજ પ્રમાણે સ્કૂલમાં પણ ઘણી બધી મ ની સગવડો પણ આવતી તમે કીધું કે ખીચડી શનિવારની ખુબ સારી અને પૌષ્ટિક અને બધા બઉ ખાય છે વિદ્યાર્થીઓ અને તેમાં જલજીરા નાખે છે અથાણું નાખે છે એમ કરીને આપણે ખુબ મજા કરતા કરતા હોઈએ અને એ ખાવાની કંઈ અલગ જ મજા જા તી આથી તમારા એટલે તમે તો નવ થી બાર કઈ બીજી સ્કૂલમાં ત્યારે તમને કેવી મજા આવી હતી એમ તમારા ફ્રેન્ડ બીજા બન્યા હતા.
અ ત્યારે પણ અમારા જે જૂના ફ્રેન્ડ હતા જેમ કે બઉ બઢા હોય છે, એટલે અમે પણ પેલા પેલા તો ગભરાઈ ગયા તા પરંટુ ત્યાં ગઈને એક બે દિવસમાં જ અમારા નવા મિત્રો પણ થઈ ગયા અને ખુબ જ મજા પણ કરી અને અમે હાલમાં તો કઈ નઈ પણ આગળ એક વાર અમે આપણે સાથે મળીને જે પ્રવાસ ગયા હટા તમને યાદ જ હશે કે આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી હતી ટે જોવા ગયા હટા, તેમાં પણ કેટલી ઢમાલ કરેલી હતી અને અમને એમ હટુ કે જે યુનિટી સ્ટેચ્યુ ઓફ બનાવે છે એ જે આપણા એમ કહેવામાં આવટુ હટુ કે જે વર્લ્ડમાં સૌથી મોટામાં મોટી મૂર્તિ એજ છે અને અમે જોવા ગયા હટા ટો અમને તો એટલી મજા આવી હટી અને અમને ખરેખર એવુ ઠયુ હટુ કે આટલી મોટી મૂર્તિ કેમક બનાવી હશે અને એના પગ પણ એટલા મોટા અને નખ પણ ખૂબ જ મોટા હટા અમે એના પગ સુધી ગયા હટા અને જે સરદાર વલ્લભભાઈની જે મૂર્ટિ હટી ટેના અંડર આપણેે પણ જઈ શકીએ છીએ પરંટુ અમે નાના હટા અને અંડર રિપેરિંગનુંને લિફ્ટનું ને બધું કામ ચાલતું હટુ એટલે અમને અંડર લઈ જવામાં નઈ આવ્યા હતા, પરંતુ જે અમને જે અમારા ગરબાજીઓને એમ ગયા હતા એને અમને જણાવ્યું હતું ઉપરથી તો બહુ મસ્ત નજારો દેખાય છે અને ત્યાં હેલિકોપ્ટર દ્વારા પણ દેખાડવામાં આવતું હોય છે પરંતુ ત્યાંના હેલિકોપ્ટરના પૈસા ઘણા બધા ચૂકાવા પડે છે. એટલે અમે બેસ્યા નઈ હટા શું તમે તમારી સ્કૂલમાંથી કોઈ પવાસ ગયા છો અને પ્રવાસ માં તમે કેવી મજા કરેલી?
હું તો તમે જે પ્રમાણે કે આપણે એકથી આથમાં સાથે ભડતા હતા અને નવ દસમાં તો હું કસે પ્રવાસ તો ગયો નથી કારણ કે ત્યારે એટલે અમારા ફ્રેન્ડ તો બન્યા હતા પણ મને જવાનો કંતાળો બો આપણે એક થી આથમાં જે પ્રવાસ ગયા હતા તમે જે કીધું એ ઓફ યુનિટી તે કેટ તે મોટી ઇમારત છે અને ટે સરદાર વલ્લભભાઈ પટેલની બનેલી છે. તે સદાર વલ્લભભાઈ પટેલ આપડા દેશના ખૂબ જાણીતા ને પ્રખ્યાત એવા લોખંડી પુરુષ તરીકે ગ ગણાય પણ છે અને તે આપણા ભારતને છોડવા માટે ખુબ સારી રીતે એમને ભાગ ભજવ્યો હતો. પરંતુ તમને યાદ છે કે આપડે પોઈચામાં ગયા હતા, ત્યારે આપડે અમુક ખૂબ અમુક આપણેે જે ફ્રેન્ડ હતા તે આપણે પેલા જે શિક્ષકો હતા એટલે કે બીજા વિદ્યાર્થી આપડે છેલ્લે છૂટા પડી ગયા હતા અને ત્યારે પછી આપડે મલ્યા ત્યારે આપડને શિક્ષકે આપણને બહુ ડાંટ આપેલી તમને યાદ છે એવુ
હઅ અ આપડે છૂટા પડી ગયા હતા. આપણને ખબર નહીં હતી કે ત્યાં એ આપડા જે સ્ટુડન્ટ લોકો છે તે કસ કઈ ગયા તા તો અમે આપણે શું આશરે જ ગેયેલા હતા અને જે આપડે આશરે આશરે પણ ગેયા હતા તે જગ્યા પર આપડે ઘણું બધું જોયું હતું જેમ કે જે ત્યાં જે કુંડ જેવું બનાવ્યું હતું તેમાં લોક કો ઘણા બધા શ્રદ્ધાથી પૈસા લાખતા હતા અને એ બધું ઘણું બઢુ આપડે જોયું હતું, પરંટુ જયારે આપણને શિક્ષકોએ બોલાઇ લીધા ત્યારે આપણને થોડી ઘણી દાંટ પણ પડેલી અને પરંતુ જે આપણે જોયું તે બીજા કોઈ વિદ્યાર્થીએ જોયું નહી હતું અને ત્યાં શિક્ષકો દ્વારા લઈ પણ જવામાં નઈ આવ્યું હતું તે હિસાબે ભલે આપણને થોડી ઘણું દાળ કે માર પડ્યો હોય, પરંતુ આપડે જે જોયું તે આપણને જિંદગીભર યાદ રહી જશે અને એ ખૂબ જ સારી બાબત ઉઠી ને પોઈચામાં પણ આપણે નાના ચ નાના બાળકો થઈ ગયા હોય તેમ લાગે છે કારણ કે ત્યાં નાના નાના હિચકાઓ અને જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું ખૂબ જ બતાવવામાં આવ્યું હટુ. એ જે આખું જીવન છે શ્રી કૃષ્ણ કેમક જીવેલા કેમક જીવતા તે બધું જ બતાવવામાં આવ્યું છે, તેથી અમને ખૂબ જ ગમી ગયું હતું. તમે શું છે તમને એ હજુ પણ દિવસો યાદ છે?
હા ભાઈ કેમ યાદ ના રેય, કાણ કે એ દિવસો તો આપણે યાદ રાખવું જરૂરી જ છે અને શાળાના દિવસો તો આપડે ભૂલવાનું તો હોય જ નહી એ બધા શાળાના જીવન દરમિયાન આપણે શું શું કરેલું તે આપડે આગળ એ પણ આવી બધા ઘણા બધા ફ્રેન્ડો સાથે વાતચીત કરીશું ને આપડે બધા ફ્રેન્ડો રૂબરૂ મુલાકા રૂબરૂ મુલાકાત કરીશું અને ત્યારે બધી આવી વાતો શેર કરીશું ત્યારે આપને ખૂબ મજા કરીશું, ચાલો તો આપણે બીજી વાર કસે મળીએ અને રૂબરૂ વાત કરીએ અને બધા ભાઈઓ કે આપડા બધા શાળા દરમિયાન જે ફ્રેન્ડો છે તેમને બોલાવીએ.
હા, ચાલો તો મળીએે.